તો, શું કરી રહ્યા છો હમણાં.
કંઈ ની આ, ઘરે કામ હતું તે પટાવીને આ અમારા બાજુના ઘરે ટેરેસ પર આવીને બેસીયો છું, તમે?
હું પણ એ જ, હમણાં તો કામ હતું, પટાયવું ને એ જ તમને ફોન કર્યો કે આજકાલ તો તમે જાણો છો પ્રદૂષણ બહુ થઈ રહ્યું છે, જેના કારણે હમણાં જ મેં એટલે જ કામ કર્યું એટલેકે જે અમારા ઘરના બાજુમાં ના ગામ થોડો ઘણો સાફ સફાઈ કરીને આયવો, તમે? તમારા ગામડામાં? કચરા એટલે જે ગંદ ગંદકી નથી કરતા ને, બધા તમારા ગામના લોકો?
હા, એમ ટો જોવા જએ ટો અમારી ત્યાં ગંદકીનું પ્રમાણ ઓછું છે, પરંતુ જે પ્રદૂષણ છે તે વધી રહ્યું છે, અને એ ટોપિક પર જ મારે તમારી સાથે વાત કરું છે. કે હાલમાં શું છે આપણા દેશમાં જે આધુનિક દેશ થતો જઈ રહ્યો છે, પેલા શું હતું કે એટલું બધું વિકસિત નહીં હતું, પરંતુ હવે શું વિકસિત દેશ થતો જઈ રહ્યો છે. છે, એના કારણે જે પ્રદુષણ છે, તેનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, અને એ બાબત મને થોડીક અજીબ પણ લાગી, કે ભલે આપણો દેશ વિકસતો થાય પરંતુ એની સાથે પ્રદૂષણ વધશે તો આપણને પર એની અસર થશે જ, પેલા શું હતું કે આપણા અહીંયા બહુ જ બહુ જ તાપમાન આપડું જોવા જઈએ તો ઉનાળાની ઋતુમાં આપણે પાંત્રીસથી છત્રીસ સુધીન થતું હતું, પરંતુ હાલના સમયમાં જોવા જઈએ, તો જે આપણો દેશ વિકાસ થયો છે, જે કંપનીઓ નવા ઔદ્યોગિક ક્ષેત્રો નવા વિકસ્યા છે તેના કારણે તાપમાનમાં એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી જેટલું થઈ ગયું છે, એટલે સીધું આઠ થી દસ ટકા જેટલો વધારો થયો છે અને એ તાપ માનને લીધે ખૂબ જ આપણા પર જે અસર થઈ રહી છે, તમારી બાજુ શું છે, તમારી બાજુ જે ઉનાળાની ૠતુ ચાલે છે, તેના તમારી પર શું અસર થઈ છે?
મારા બધે તો ઘણાબધા અને બધી રીતે લાગે છે, ગામડામાં તો અમુક ઓછી એટ ઓછું છે વધુ ઝાડ લોકો વૃક્ષને છેૃક્ષ ઘણું કરે છે એના લીધે અને ગામ ગ ગામડામાં તમને જોવા મળે છે, કે લીમડો લીમડો એ ખુબ એવું જાડ છે જે છેડો પણ આપે છે, એકદમ એ જે હવા હોય છે આજુબાજુ ઠંડક અનુભવે છે અને એ ઠંડક લાગે છે કે કોઈ વાત અજ નાઈ. ને અમારા ગામડા પાસે ઘણા બધા લીમડાઓ છે. ને ઘણા ગામમાં પણ છે. અમારા ગામના લોકો બધા ત્યાં જઈને ત્યાં જને બેઠક બનાવેલી છે. ત્યાં જને બેસે છે. જેથી કરીને અમને એજ કે તં જવાનું બ ગમે છે અને ગામડાઓમાં તમે જાણો છો કે આજના કે બધા લોકો એટલે કે ગંદકી પણ ઓછી કરે છે. અમારા ગામમાં અને બધા લોકો એમ સારી રીતે રેય છે. અને ઉનાળામાં અમારા ગામમાં પાણી ની પરબ પણ રાખેલી છે, અને જેથી કરીને બધા ગામડાના લોકો ત્યાં ઉનાળામાં ગામમાં જે ફેરિયાઓ આવે છે, વેપારીઓ આવે છે તેમને પાણીની સમસ્યા મળી રહે તમારા ગામડામાં કેવું છે? તમારા ગામડામાં ખેતી કરે છે બધા ગામના લોકો તેમાં પાણીની વ્યવસ્થા બરાબર થઈ જાય. છે.
હા તમે જણ એ સાચી વાત છે, અને અમારે ગામડામાં શું છે કે અમે તો પાણીની વ્યવસ્થા એમ તો કરેલી જ રાખેલી છે. અમારે ત્યાં શું છે કે નહેર પ્રસાર થાય છે. બાજુમાંથી અને એ નહેર નું પાણી આપડે જે અમુક ડેમ હોય છે, તેમાંથી આવે છે એટલે પાણી સારું હોય છે, અને હાલમાં લોકો શું છે. પ્રદૂષણો પ્રત્યે સંબંધ થાય છે. પરંતુ પહેલાના સમય શું હતું કે લોકો પ્લાસ્ટિક ને કચરો બધો ત્યાં પાણીમાં જ નાખતા હતા. જેના કારણે પાણી ખુબ જ દૂષિત થતું હતું અરે અને એમ જોવા જઈએ તો એક તો પાણી શું છે મહિનામાં એટલે કે પંદર દિવસ પાણી આવે છે ને પંદર દિવસ પાણી આવતું નથી એના કારણે આપણે જે વરસ પણ તેમાં પાણી મકવાનું હોય છે, તે અમે મૂકતા હતા એમ તો પણ પાણી પ્રદુષણ થયું હોવાને કારણે જે અમે વનસ્પતિ રોપેલી, અને જે શાકભાજી રોપેલી હતી તે નાશ પામી હતી. અને અમને ઘણા મોટા પાયા પર નુકસાન થયું હતું. તેથી અમે એ બાબત અંગે સભન થયા અને લોકોને જાગૃત કરવા માટે રેલીઓ પણ કાઢી અને ઘણા નારા પણ લગાડ્યા કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આજે સ્વચ્છતા નહી રાખીશું તો આવનારી પેઢી ખુબ જ મુસીબત માં મુકાઈ જશે એમ ઘણું બધું કાર્યો કર્યા અને પછી જોવા મળ્યું કે હાલમાં પ્રદુષણ પ્રમાણ ઓછું છે. તો પણ કેટલાક બાળકો હાલમાં ગરમીની ઋતુ આવી ગઈ છે. ત્યારે નહેરમાં નહવા માટે જાય છે, અને કેટલાક તળાવમાં પણ નહાવા માટે જાય છે અમે એ લોકોને તો એમ નહવાની તો ના પાડતા નથી પરંતુ એ લોકો જે સાબુ લગાવે છે જે શેમ્પુ હોય છે, તેનો ઉપયોગ કરવાનો તાળવા કહીએ છે, અને એના કારણે જે પ્રદુષણ થાય છે તેનો અટકાવવાનો પ્રયાસ કરે છે. પ્રદુષણ એ માત્ર પાણીનું પ્રદુષણ થતું નથી તેમાં જે જીવજંતુ માછલી, કાચબા, ડેળકા, કરચલા વગેરે જે જે પ્રણીનું ઘર સમાન જે પાણી છે, એમાં જો આપણેે કચરો ફેંકીશું તો એ લોકો મૃત્યુ પામશે અને એના કારણે જે આ ખાતર બનતું હોય કે પછી કઈ પણ વસ્તુ બનતું હોય તેમાં આપણે ખૂબ જ મોટા પાયા પર નુકસાન થાય છે. અને માછલીનું આજે કેટલાક લોકો ખેતી પણ કરે છે, કારણ કે માછલીમાંથી ઘણી, ઘણી બધી પ્રકારની દવાઓ બનાવામાં આવે છે, એટલે ખૂબ જ સારી પણ ગણાય છે. તમારો આજે શું છે તમારા બાજુ શું છે, ટમર બાજુ ખેતી માં કેવો ઉપયોગ કરે છે અને કોઈ વાર ટમર બાજુ પ્રદુષણ થયું હોય તો તમે એને નિવારવા માટે શું કાર્ય કરો છો?
અમારા બાજુ તમે કીધું કે તમારે બધું રીતે કર છે. અમારા બાજુ તો ખેતી બધા લોકો કરે છે અને ખેતીમાં તો ઘણ બધું એ લાગે જે અમારા ગામના લોકો છે ખેતી પર વધારે માને છે કારણ કે અમારા ગામમાં ઘણા લોકોમાં વધારે પડતા બધા ખેડૂતો જ છે અને ખેતી કરીને પોતાનું ઘર જીવન ચલાવે છે. અને અ જે એટલે અમારા ગામ લોકો એટલે અમે અમારા ગામના જે લોકો ખેતી માટે જે પાણી ઉપયોગ કરતા હતા તે તો સારું મળી જતું હતું સાર સ્વચ્છ છે, કારણ કે અમારા ગામમાં પેલા પાણી માજ નદીમાં નાખી દેતા હતા અને તે સમજતા જ નથી એમને પછી અમે કીધુ ઘણા લોકોને આવું ન કર તમે જે ખેતી માટે ઉપયોગ કરો છો પાણી તમે એમાંથી છો ને તો પછી એને પ્રદુષણ કેમ કરો છો એ બ એટલે કે આવા બધા જે પણ સમસ્યા હતી તે અમારે ગામના લોકોને કીધી સરપંચે પણ કીધું કે આવું ન કરો તમે પોતે પોતે જ તમે પોતાના ખેતીને નુકસાનમાં કરો એટલે કે આવું કરશો તો ભાઈ તમને નુકસાન થશે જેથી કરીને અમે એ જ કે અમારા ગામના લોકોને સમજાવ્યું કે આવું ન કરવું જોઈએ કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ, તમારે જે પણ જે ઘરનો કચરો હોય તે કચરા પેટીમાં નાખો પરરના કચરો કચરાપેટીમાં જ નાખીયે સારી જગ્યા અને વ્યવસ્થિત જગ્યાએ તેનો નિકાલ કરે છે હમણાં ખેતરની અને એટલે કે અ ગામ જે લોકો ખેતી કરે છે અને હું પણ કરું છું ત્યા એવુ સારું મળી રહે છે કારણ કે મારા ઘરના, મારા ઘરના પાસે જ અને અમારે એટલો બોર કરાવેલો હતો અને અમારા ગામના જે પણ લોકોને બોર માટે જે પાણી જોયું છે હું એમને ફ્રી આપું છું અને મદદ કરું છું તો તમારા ગામ એટલે તમે શું કયા પ્રકારની ખેતી કરો છો એટલે કે આંબાવાડી છે તમારી કે પછી શાકભાજી આવ ફ્રૂટો આવો રોપે છો તમે?
હા એમ તો તમે જણાવો તેમ વાત બરાબર છે અને અમે શું છે અમુક જગ્યા અમારી આંબાવાડી પણ છે અને ત્યાં સારા એવો પાક પણ થાય છે અને અમુક જગ્યા શાકભાજી પણ છે અને હા જે પ્રદુષણ થઈ રહ્યું છે જેમાં ખાસ કરીને હવાનું પ્રદુષણ થઈ રહ્યું છે એના કારણે અમારે આંબાવાડીમાં પણ ખૂબ જ અસર થઈ રહી છે અને જે શાકભાજી રોપી છે ત્યાં પણ ખૂબ જ અસર થઈ રહી છે એના કારણે શું છે અમારી શાકભાજી કોઈ વાર જે પાંતળા હોય છે તેઓ પૂરેપૂરા ખીલી શકતા નથી અને આમ એક સાઈડ થી પાકા જેવા પડી જાય છે જેના કારણે અમે દવાનો છંટકાવટો કરીએ જીએ પરંતુ આજે રાસાણિક દવનો ઉપયોગ પણ આ જે આપે વનસ્પતિ હોય છે તેના પર કોઈ અસર કરતી નથી અને કીટકો જે હોય છે જે જીવજંડુ હોય છે એ પણ મૃત્યુ પામતા નથી અને એ પૂરી વનસ્પતિના પાત્ર જ ખાઈ જાય છે એટલે વનસ્પતિ પ્રકાશ ની જે ક્રિયા કરવાની હોય છે તેઓ થતી નથી જેના કારણે ઘણું બધું થાય છે અને જે હ તાપમાનનું જે હવામાનનું પ્રદુષણ છે એ ખાસ કરીને જે કંપનીઓ હોય છે અને જે આપણે પણ ઘરે જે સાણીઓ એટલે કે જે સાણીઓ ખાટર હોય છે તેનાથી આપણે સાણા બનાવીએ છીએ તે સળગાવએ છે તે ઘણું બધું પ્રદુષણ થાય છે ટુમાડા દ્વારા અને કેટલાક ટગ્યા તો પ્લાસ્ટિક સળગાવવામાં આવે છે તો તેના કારણે પણ ઘણું બધું નુકસાન થાય છે એના કારણે હવામાન તો ખૂબ જ દૂષિત થઈ ગયેલું છે એટલે આપણે હાલ જો વનસ્પતિઓને બચાવવું હોય તો આપણે વનસ્પતિઓ ખૂબ જ રોપવી જોઈએ અને આ પ્રદૂષણો જેમ બને તેમ અટકાવવું જોઈએ તમારે શું કેવું તમારી બાજુ કોઈ વાર આવું પ્રદુષણ થયું હોય તો તમે નિવારવા માટે જે પગલા લ રહ્યા એ તો સાચા જ છે પરંતુ તમે શું વનસ્પતિ એટલે કે આ વનસ્પતિઓને ઊગાળવા પ્રત્યે કેવું ધ્યાન રાખો છો?
હા મારા ગામમાં તો તમે કીધું કે મારા ગામમાં એટલું બધું એટલે કે ઘણા બધા ગામડા જે લોકો છે તે વધારે પ્રત્યય વનસ્પતિમાં ખુબ માને છે અને તેને સમસ્યા પાણી આપે છે અને ખુબ એનું પેલું કરે છે પેલા લોકો એટલે કે પેલા લોકો પ્રદુષણ કરતા હતા પેલું તમે કીધું કે પાણીમે ગમેતેમ કચરો નાખતા પરંતુ વનસ્પતિ પ્રેમ છે અને બધા રોપું છું અને કેરીમાં પણ મને ઘણું બધું અનુમાન છે એટલે મારા જે દાદા દાદી છે જે પપ્પા છે તે પણ વનસ્પતિ ખુબ રોપે છે અને હંમેશાને પાણી આપેને સારી રીતે ઊગાળે છે તમે શું હમણાં તમે જાણો જ છ કે આજકાલના દિવસોમાં તમે જાણો પવન ખુબ આવી રહ્યો છે એ તમારા એવીરીતે તમે તમે શું વિચારો છો, કેમ આવી રહ્યો હશે એના લીધે કોઈ નુકસાન થશે કે ન થશે?
હા એમ તો જોવા જઈએ તો હાલમાં તો પવન ની ઘટી પણ વધી ગઈ છે જેના કારણે ખુબ જ નુકસાન થાય છે એમ તો આપણને આ જે પવન આવે છે તેના કારણે દરિયા કિનારે ગયા હોય કે પછી ડુંગર પર ગયા હોય તો આપણને ખુબ જ સારું વાતાવરણ જોવા મળેશે પરંતુ આજે વાતાવરણમાં ચેન્જજીસ થાય છે તે ખેડતો માટે ખુબ જ નુકસાનકારક છે. કારણ કે એના કારણે જે હમણાં જે ઋતુ ચાલી રહી છે કે જે કેરીની ઋતુ એટલે કે આપણે જે કેરી નો એટ કે એ ફળો રાજા કેવાય. કરીની ઋતુ ચાલી રહી છે અને જો પવન વધારે ફેંકાશે તો પલમ ની કેટલીક દાળીઓ તૂટી પડે છે કેટલીક વાર કેરીઓ નાશ પામે છે તો તો અમુક જન્ય માટે જોવા જઈએ તો કેરી પણ ખૂબ જ ઓછી આવે છે અને દવાઓનો જે છંટકાવ કરવામાં આવે છે તેનો પણ ખર્ચો વધ સારો એવો થઈ જાય છે જો આપડણે પવનો વધાર આવશે અને જો દાળીને એ તૂટી પડશે તો જેટલો ખર્ચો આપણે કરેલ હોય છે જે દવા પાછળનો તે પણ નીકળી શકશે નહીં એટલે પવનનો આવનો જ ટાળવો જોઈએ અને પ્રદુષણના ઘણા બધા ગેરફાયદા છે આપણે રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરવાનો જોઈએ નહીં પરંતુ ખેડૂતો તો હવે શું છે કે આ પ્રદુષણ વધી ગયું છે જેના કારણે રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરતા થઈ ગયા છે અને કેરીનો જો આપણે પાક સારો એવો કર્યો હોય તો ખૂબ જ સારી એવી આવક થઈ શકે છે અને એમાં જોવા જઈએ તો ગુજરાતી પ્રદૂષણ અજ આપણને ઘણી બધી અટકે છે કારણ કે એ દવાઓનો છટકાવો રાસાયણિક તો થઈ ગઈ છે પરંતુ જો હવામાનમાં જો ફેરફાર થતો રહે છે અને જો ચેન્જીસ આવી ગયું તો આપણા જે કેરીનો પાક હોય છે તે સંપૂર્ણ નાશ પાવામાં પણ ટકેલો છે પછી ભલેને આપણે જે કેટલી પણ સારી એવી રાસાયણિક ખાતરનો કેમ ઉપયોગ ન કરી હોય અને એ બધી બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો કોઈ વાર આપણે સાથે મળીશું ત્યારે હું તમને કેરીના પાક વિશે વધુ ડિટેલમાં જણાવીશું હાલમાં તો અમારે કામ આવી ગયું છે એટલે હું જાઉં છું ચાલો મળીએે કેવાર મળશું.
હા સારું સારું.